હમ હ
હલો
શું કરે હલો
હલો
શું કરે અવાજ આવે
હા હા આવે છે બેઠા છીએ તોમે
અમે કઈ નહી કેમ છું મજાને હા મજામાં છે કેમ વરસાદ આવે છે. હમ
હા આવે છે
હમ સા પીવાનું મન થાય ખાવાનું. તો બનાવી કે નહી.
બનાવ્યા
કું કે હલો
હલો અવાજ આવે.
તમને આવે.
હા આવે. હા તમે.
જમી જમીથી.
હા જમી લીધું તમે
હ બાકી છે શાક બનાવતા છે.
હમ
હમ બરાબર શું બનાવાના તમે જમી લીધું શું જો એમાં. તું જઈ
હા બાકી છે હજુ.
બાજી
બનતું છે હજુ.
કેમ તો અમે નથી બનાવતા.
હમ. ના નથી ત અમે નથી બનાવતા.
અમેટ બનાવતા જ છે.
હા
તમે કેમ નથી બનાવા તું.